તો વાંધો નહી તો કેવયો આગળનો ટોપિક
હા તો તમને કેટલું ખબર છેલુમિનારી વિશે.
ના તો તો મેં તમને કીધું એ તમને હ કેટલું ખબર છે તમે કહો મને નથી ખબર એની વિશેે બહુ
હમ્મ મેં તો અતુ તો કઈ દીધું કે ના રા હમ્મ હતું એવું હતું.
બરાબર છે. પછી એક ઓલું રશિયન કાર્ટૂન હતું એક સેમસ સેમ એવું કઈક છે એનું કે છે કે એ જેને કીધ તો એ પ્રમાણે એમાં થાય છે પણ એવું નથી બધું થાય એવું નથી અમુક અમુક કેસ એવા થયેલા છે
હમ્મ કોરોના થયેલું છે ડોનાલ્ડ ટ્રમ્પનું છે.
હા ડોનાલ્ડ ટ્રમ્પ જે કોરોના છે
બીજું કયું હ છે કયુ છે બીજું
ઘણા બધા એવા એરિયા ફિફ્ટી વનનું એમાં એનું આવેલું છે ક્યાંક
હા એયા સુ વન વિશે તમને હું ખબર છે કોન
એડિયા ફિફ્ટી વન એટલે એ તો એવું લોકો કે છે કે અહીંયા એલિયન આવે છે આ છે તે છે પણ એકચુલ માં મને એવું નથી લાગતું એ અમેરિકાની જગ્યા છે એટલે અમેરિકાના લોકો ન્યા શાંતિ થી કેવા પોખરાણ માં કબર નોતી ને એ બધા ટેસ્ટ કરી નાખ્યા હતા. હાઇડ્રોજન ના ને એ બધા એ પ્રમાણે ટેસ્ટિંગ કરતા છે અને સેટેલાઈટ ની તો મોસ્ટ ઓફ અમેરિકા આપ આપણે એકસેસ નો હોય પણ આપડે કે હવે હવે હવે થઈ ગયું છે એક્સેસ થાય એવુ સેટેલાઈટ આપણે પોતાના મોકલેલા છે ઘણા બધા
પેલું હું કેવાય ભાઈ પૂછવાની તમને
બોલો ને તમે પૂછવાની હતી તેના
મને તો કેમ ખબર હોય તમે શું પૂછવાના હતા
મન તો વાંચી શકાતા નથી એવું આપણ ટોપિક હતા એમ જો તમે કોઈક નુ મન વાંચી શકો એમ તો તમને કઈક કેત
કેમ તમે બોલો ક્વેશન બીજો
એફટન ફાઈલ વિશે નહી
આઉ
હે
હૂં
એપ્સ્ટન એપ્સ્ટન ફાઇલ વિશે નતો કેવાનું ને એમ કઈ
તમે કીધું ને તો
હા એ પણ
ના બીજું હતું મેં પૂછતી હતી ને તે બીજું હતું આ હાઈમાં હાથેે.
હશે કાઈક હાલો તો પછી અને એને કેવા ટોપિક કેવાતા હશે?
આ ભૂત આ આવાજ હતાં ઈ ઈલ્યુમિનારી ટાઈપ હે?
આવા આવા ટોપિક આપે એને કહું ને ભાઈ હું ચેટ જી પી ટીને કહી દઉ કે આવાં બધાં ટોપિક છે રોમાંચક. આ રોમાચક ટોપિક તું મને આપ સજેશન માટે.
કેમ તમને આવા કશા ટોપિક વિશે ખબર હોય તો કો.
તે રીતે હું કહું એરિયા ફિફ્ટી વન છે ખરેખર શું થાય છે. બરમુલા ટ્રાયેન્ગલ ની તો આપણે એકવાર વાતચીત થઈ ગઈ છે.
હમ્મ.
ટાઈણ ટ્રાવેલ છ કેજે એન મેન્ડલ ઈફેક્ટ. એનો એમ ઓ મેસ. ડિફેક્ટ, કોન્ટમ કમ્પ્યુટિંગ, અનસોલ મિસ્ટ્રીસ. જેમ કે ડિબી કોપર. રેવા દયો ભાઈ આપણે ઉપરના ટોપિક છે બધાં. હ
મેં આજે એક મૂવી જોયું તું. શું નામ હતું પેચ નામ હતું, જોયું છે તમે? હા તમિલનું છે કે સાઉથનું છે? એમાં એવું હોય કે કેટલા ડાયન વિશે હોય છે. રિયલ સ્ટોરી છે કે નહીં એ તો મને નહીં ખબર હવે. બે ફ્રેન્ડસ ના પાંચ ફ્રેન્ડસ જાય છે એડવેન્ચર માટે. તો એ એમની હાથે એક ટુરિસ્ટ તરીકે ભાઈ જાય છે. તો એ અ ભાઈ એમને હું કેવાય એમના દાદા એ બધાં મારી નાયખા હોય જે રીછ હોયન તે હા એટલે આગળ પહેલાં કીધું કે એ લોકો જાય છે. તો પેલા એ નાખે છે કે અ આ એટલાં તો કેશે કે તમે ના જતાં એમ. ત્યાં હતું એમ આ ઘંટને એવું બધું લટકાયુ અને એવું ને એન પછી પેલી ડાયનને એ હું કેવાય ડાયનને એ કરીને ઝાડમાં એ કર્યું હોય. ક કેદ કરી રાખેલા હોય તો એ પેલા લોકો મસ્તી મસ્તી માં એ જાય છે તોડી નાખે છે એવું બધું એનો ફ્રેન્ડ. ને પછી ખબર પડે છે છેલ્લે કે જે એમના ફ્રેન્ડમાંથી એક છોકરી હોય ને તે જે વીચની અ એ હોય છે હું કેવાય આગળની આવેને પેઢી ટાઈપ હા એવું હતી. છેલ્લે એવું ખબર પડે તો પછી બધાં મરી જાય છે. આખી સ્ટોરી ક્યાં આયવી હશે એમાં તો પછી આખા કોલ પતી જશે શોર્ટમાં કહયું છે. એવું હતું પણ એમાં હારું મૂવી હતું મને હારું લાયગુ. નકર આપણા બોલીવુડના ને એવા બધા મૂવી થોડા ઓ છા ગમે મને તુંબા જોયું છે તમે?
હા તુંબડ તુંબડ ઓરું તે ને લોટના પીંડાવાળુંને?
હે?
લોટના પિંડા અંદર દેવા જાય.
હ હ એજ એજ એજ હા.
ભઈ આખું મેન આખું નથ જોયું થોડું ગણું તો જોયેલું છે છેલ્લો ભાગ જોયેલો છે ને પેહલા ભાગ જોયો છે એવું બધું છે અવે.
મસ્ત ભૂલ છે તુંબર ટુ આવાનું છે.
હા ઈ મેં જોયું આજે જ મેં જોયું તું શ્રદ્ધા કપૂર ને કોક છે હીરોઈન.
એ મન તો એ યાર એ લોકા આ જાયને તો ઓછું ગમે અને થોડું આ વાત એટલે કે બોલીવુડ ની હીરોઈન આઈ છે તો નઈ ગમતા હિરોને મુવી હવે ખબર ક્યામ
સ્ટોરીમાં કાંઈ ન હોય એટલે ક્યાંથી ગમે અને પેલા એવું હત તુંબટ તો પછી એવું છે કે સાત આઠ વર્ષ પે રિલીઝ થયું ટ્રેડિંગ માં અત્યારે આયુ બે એકાદ બે વર્ષમાં
એ પણ સારું છે પછી જોયું
કયું
ધ એક્સોર્સેસ્ટ હોલીવુડ નું હ
એમાં શું સ્ટોરી હોય
એમાં તમે જોજો સ્ટોરી કશ તો મજા નહી આવે
એટલે એમ નહીં એટલે છે ના ના એમ સાવએક્શન છે થ્રીલ છે પ હમણાં મુવી મેને ઇન્સ્ટોલ કર કે ડાઉનલોડ કેટલાકતે જોવા જોવાતા નથી
સમય નહી મળતો કે તમને તો
તો એ તો વાત છે સમય ની તંગી છે થોડીક
કઈ નહી તો ના જોતા બીજું તો વરી
હ સજેશન લઈશ તમારા ભૂતના મુવી ની હું ઓછા જોવ એની કરતા છે ને ન જોવા સારા એવું મને લાગે. કે પિક્ચર જોવા એમાં તમને આમ બીકને એવું ન લાગે પછી તમને ઘણી વાર તમે એકલા હોય ગમે ન્યા હોય ને તમે ફીલ થાય એવું કે આ તમારી આજુબાજુ છે ને એવુ. તમારા સબ કોન્શિયસ માઈન્ડમાં તમને એવું થાય કે ના ના અહીંયા આવું થાય જ
જો તમે ગોલ ગોલ ફેરવી ની વાત નાખ એવું કહી, દો કે જો આવી રીતે ગોલ ગોલ નઈ ફેરવાની કોન્સિયન્સ થાય ને આવું થાય તેવું થાય એવું કઈ દેવા કે પછી બીક લાગે ને
ના બી બીક લાગવાની વાત જ નથી, પ સાંભળો
બસ બસ હવે એમાં શું છે, લાગે તો લાગે એમાં કઈ
બીક લાગવાની વાત જ નથી કાઈ સાંભળો પેલા વાત સાંભળોને વાત નથી સાંભળતા સબકોન્શિયસ માઈન્ડ છે, ને તમારું એ રીતે એક્ટિવ થઈ જાય અને પછી તમે જોયેલું હોય, ને કામ કરે આના ત બીજા ઉદાહરણને આપુ હવે તમને કોઈ માણસ એમ કે કે તમે પાગલ છો પાંચ દિવસ સુધી પછી તમે એકચૂલમાં પાગલ ન હોય, તો તમને દિવસે વિચાર આવે કે હા ઈ કેતાતા હું પાગલ હોઈશ સમજ્યા તમે આ રિયલ વાત છે ખોટી વાત નથી આહું પેલા મને પેલા તમે તમને ચસ્કો છે, ને ચસ્કો હતો પછી મારા અમુક કામ ના લીધે મે છે ને જોવાના એક એક જ ઝટકે મે મૂકી દીધો આ ધંધા ન કરે પછી જયારે સમય સંજોગે કામ હોયને જયારે એમ કે કે આયા ભૂત થાય હે. જયારે તેદી જાવાનું જાવાનું હોય, ને ત્યારે તમને પિક્ચર જોઈને તમને નાના આયા બીક લાગેને આમ છે, તેમ છેને- એન કરતા કોઈદી જોયા જ નો હોય ને, ડાયરેક ન્યા જાવા નું થાયને તો કોઈ બીક જ નો લાગે આએક- અમારો એક્સપિરિયન્સ બોલે છે.
ઓહ હો હો કઈ ના એક્સપિરિયન્સ બોલે છે.
અમુક એવા ભૂત એરિયા હોયને, હોયને પછીવા કઈક હોયને તેમ કે કેટલા વર્ષથી તમે કયો કે નથી, કેતા કે આવું થાય છે. મોળું થાય છે પછી એવા છે, ભાઈ અમારી જેવા માણસો આવે કે લાવો હું તમને ખોટો સાબિત કરી દઉં મૂવી જોવા વાળા ત્યાં નો જઈ શકે
ઓ મ તો બસ પણ તમે આ બધા મેં કઈ કશું કઉં છું. આ બધા મૂવીમાં નહી આવે તમારે તો એ જવું નહી પડે. યુએસ ના જ છે બધા મારા પાસે જે કલેક્શન છે તે
તમારા ઘર તો કલેક્શન બહુ મોટું છે તમને ખબર જ છે.
પછી મેં એમના વચ્ચે એક મુવી બીજું બી જોયું હતું મને મીન્સ કે મલયાલમ મુવી હતુ પણ નામને યાદ પણ એમાં આવું હોય. આ ટાઈમ ટાઈમ ટ્રાવેલ નું હોય. કે એ લોકો માં જંગલ હોય આ કાગડો આવે ને એના કઈક ભગવાન નુ નામ હોય કઈક નામ નહી ખબર મને એમનુ તો એ લોકો જંગલમાં એના ચીઝ પારે કે પછી બ્લડ નું એક ટીપુ પર નીચે પડે ને તો એ લોકો ટાઈમ ટલમાં વય જાય એમ પણ મુવીમાં છેલ્લે મને એન્ડ ના ગમ્યો એમા મને લાગ્યું કે છેલ્લા મસ્ત સ્ડેન્ડ હશે. પણ એમાં એવું લુક ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે.
બરાબર છે તેમને એમને તો મલિયાળ મુવી તો કે બે કલાકની મુવી હોય તો તમને કેટલી કલાક જોતા થાય. ચાર કલાક થઈ જાય.
કેમ?
એટલે ઓલું સબ ટાઈટલ લાગી વાંચતા વાંચતા જોતા હશો ને
પણ એમાં સબ ટાઈટલ વાતા વાતા ની જોતી હિન્દી માં હોય અમુક મૂવી
તમારે મચ્છરા નો ત્રાસ હશે કા કેવા કરડે છે ને મચ્છરા અહિયાં
હા બઓ જ પૈડ્યા મને તો કાળ ચલે ને
હા મને આમ અવાજે આવે તમને કરતા તો હોય ને
એક તો અ અ કેવું કેય છેલ્લા ને છેક લાસ્ટ ફ્લોર પર નહીં કરતા પણ આ સેકન્ડ ફ્લોર પર ખબર નહિ બોજ કરડે
તમારે ચેકના માર નું મકાન ટોટલ
ત્રણ
રણ માર નો એટલે ગ્રાઉન્ડ પેલો માર છે નીચે કેહેવાય
ચાલો કશે મસ્ત ભૂત વાળી વાર્તા કહો મને
ભૂત વળી વાર્તા
હા.
ના એક વાર હતી એ મેં તમને કહી દીધી માને જે લેટેસ્ટ ખબર હતી એ દિવાળી પણ મેં તમને કહી દીધી હતી છેલે
કઈક બીજું કઈક આવું કઈ સીરિયસ નહી ખબર તમને
તમને ખબર હો તમે યાદ કરો તો પછી મને કઈ યાદ આવે તો હું કન્ટિન્યુ કરું
હા ચાલો તો તમે તો કોહ નહી મને અમે તો યાદ નહી આવતું
કઈક તમને કઈક તો યાદ છે કરો કરો યાદ કરો
પણ આવવું જોઈએ ને યાર
હું કામ નું મગજ થોડું કામ ગોઠન બોગસ પગ સીધા કર ના હો હમ
એક ટીક માર દે પછી એક મૂવી હે
હા કયો કયો એમ
હા હેરી ડેટ મુવી નામ નુ હતું એ બી બધા મેં એટલે રીલ જોઈ હતી મે. તે ક ક કોઈ જોવા બહુ છે, એવું છે, તેવું છે, ને મેં જોયું ને, તો કશું હતું ને, અંદર બોલો. એક મને લાગે થોડુંક હતું, પીવડાયું પણ એટલું બધું નતું કે એમ. પા આા ધુઈને બદજ જાય છે, મેં જેટલા હોય. હજુ મેં એક એવું મૂવી નહી બોલું કે, મને જોઈને થઈ કે ના, એકદમ, હોરર કેહેવાય. એકદમ, હોરર માં તો જોવો જ ભૂતને એમ.
તો પો ઓલું જોવા, હ જૂનું જાણીમાં તો એ ના ટવેન્ટી જે જોરદાર છે.
એ તો એ મૂવી છે, હવે કંઈ
મૂવી છે ને, કેવું જોરદાર છે, કઈને અવાજ કરે, આખું ઊંદા પગે ઉપર ચડી જાય.
પ કંજના દેવડું કોમેડી છે કે, જોય તમે?
એ, ઓ ઓલ પીછ છે, કાલો પીચ છે, જોરદાર છે.
કયું? કયું?
કાલ કાલ અભિજીત એમાં આવે છે, હ.
પહેલા જો કે. એટ મેં કેવું છે, ખબર મેં પેલા એમ અડધું અડધું જ જોઈતું હતું. પેલું જો સેતા ના આવે ને, એવું તેવું.
બાર-બાર મિનટ થઇ ગઈ છે, બાર મિનિટ થઇ ગઈ છે, કન્ટિન્યુ કરી, નેક્સ્ટમાં કાલ ઉપર.
હા, ચાલો.